હા ના
હાય કાજલ
શું કરે
બેસેલી હતી
અચ્છા હું ખાધુ આજે ઓ અચ્છા મેં બી આજે તો કઠોળ ખાધું મગનું શાક ને રોટલી
અચ્છા આ તો બહ હેલ્ધી ખોરાક છે
અરે એવું નહી મળે આમાં ખબર તને બહુ પ્રોટીન મળે મગના શાક માં.
હા એજ તો એટલે તો ખાવામાં ધ્યાન રાખવું જોઈએ જેમ કે જેનાથી આપણને વિટામિન ને એલર્જી મળે એવું ખોરાક ખાવું જોઈએ આપણને
હા મારી મમ્મી બી ખેતી હતી કે આવું ખાવાનું ખાવાથી હેલ્ધી થાય
બેસ્ટ ખોરાક જ આપણું મેન ડીશ છે આપડ શું ખાઈએ? કેવું ખોરાક ખાતા છે?
હમ એના લીધે બોડી વગેરે સ્કીિન વિન હારી રહી છે
એટલે ખોરાક માં પણ આપડણે હ્યાન આવવું જોઈએ
સ્વાસ્થ્ય એકદમ સારું રહે છે
તો હમ ખોરાક માં એમ વધારે પૂરતે તો લીલી શાકભાજી છે કઠોળ છે દાળ છે. ને પછી એવું બધું જ ખાવું જોઈએ એમ તો બહાર નહી ખાવું જોઈએ
હા એવી બરાબર છે બહારનું ખાવાથી હું બહારના ખાવામાં ઓઈલ વધારે ર તે આપણા શરીર ને બહ નુ
જેમ કે આપડે બધું બહાર ન ખાવ કર્યા કરે એ વડાપઉ છે પીઝા છે
હા હા મારી મમ્મી બી કે આ બધું નહી ખાવું જોઈએ બહાર નું વસ્તુ.
હમ એટલે તો
હા બસ બધું સારું. તારી મમ્મીને બી કે જે વધારેથી વધારે કઠોળ ને લીલી શાકભાજી જ ખાય. હમણાં તો વરસાદ નું મોસમ છે એટલે બધું હેલ્ધી જ ખાવું જોઈએ.
ઘરે પણ આપણને લેલી શાકભાજી ને એવું બધું મળી જશે. તો સારા ઘરે પણ હા ઓછું એજ તો લીલી શાકભાજી જ વધારે ખાવી જોઈએ. હા એજ ને. હમણાં તો અમારી ત્યાં પણ વધારે આ બધું જ બનતું છે. લીલી શાકભાજી ને એવું બધું જ તમારે ત હું બનતું છે ખાવામાં હવાર હંજે?
મારા ઘરે તો મમ્મી મોસ્ટ ઓફ ધી કઠોળ જ બનાવે રાતના મગનું શાક હોય હવારે દાળ ભાત હોય ને જુ હા અને જુવારની રોટલી વગેરે જ ખાયમ
હમ અમે બી એજ બધું લીલું લીલું જ ચાલ્યા ઘરે કેમ કે વરસાદના સીઝનમાં લોકો માંંદા ભી બહ પડે છે તો એટલે હમ ખોરાક જ ખાવી જોઈએ વધારે લીલી શાકભાજી છે બીજા લોકો બધું બહાર નું ખાય તો બધા માંનડા પડી જાય છે
હા એ ને.
હ એજ ને એટલે તું ભી તારા ઘરે કેજે ને ખાવામાં પણ એજ લીલું લીલું જ કઇ લઇ આવજે હે ને.
હા મારી મમ્મી કાલે શક શાકભાજી માર્કેટ ગેલી ત્યાંથી બહુ બધું લીલું શાકભાજી ઉચકી લાવેલી બધું પ્રોટીન વાળું જ લી આવેલી.
હા મેં ભી કાલે ખા દું હતી રાત્રે પીઝા ને બધું. વડા પાઉ પછી માદી પડી ગઈ મેજ પછી ડોક્ટર પાસે ગઈ તો એને પણ એ કી કે હમણાં ચોમાસામાં બહાર ન ખાવાનું ઓછું કરો પછી દવાવા લીધી ને ગ્રીન શાકભાજી ને દાળ ભાત એવું બધું ઓછું તેલ વાળું ને જે પૌષ્ટિક આહાર હોય. કેવું ખાવા કીધું છે હવે જોઈએ સારું થઈ જાય તો સારું છે
હા મારી મમ્મી ભી બહુ બધા કાર્યાલયને બધું ઉચકેલાવેેલી મને તો કાર્યાલય એમ તો નહી ભાવે પણ મમ્મી જબરજસ્તી હરાવે
હમ હા કેમ કે એવી લોકો જાણ છે ને ખોરાક કેવું ખાવું જોઈએ નહી ખાવું જોઈએ એટલે એ આપણા કરતા મોટા છે તો એ લોકો આપણને જ્ઞાન આપે કે હા શું ખાવું જોઈએ શું નહી ખાવું જોઈએ હમ ભય એજને અને તે લીલી શાકભાજી સિવાય પણ બહ બધું છે જેમ કે દાળ ભાત છે ચોખા છે પછી બઉુ બધી લીલી શાકભાજી છે
બ
ને એલર્જી મળે તાત મળે આની દાળ છે તેની દાળ છે
હમ સાને જ ભને ને એ મોસ્ટ ઓફ ગરમ પાણીમાં બી એને મીઠું લખીને થોડું ઉબાલી મૂકવાનું
હમ તો પછી કેમ કે એમ બધું ગંદુ ગંદુ રે છે ને એમ વરસાદ ના સનમાં શાકભાજી તો પછી એમ ખોરાક પર અસર પડે તેના લીધે
હા એ મોસ્ટ તફ શાકભાજી તો દવા થી જ બનાવવામાં આવે છે પકાવવામાં આવે છે
હા તેથી ખોરાક પર ધ્યાન આપવું જોઈએ શું ખાતા છે શું નથી ખાતા હા ચાલ ઠીક છે પછી હને ચાલ બાય
બાય